હલો મારો અવાજ તમને સાંભળાય રહ્યો છે
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે મારો અવાજ તમને આવી રહ્યો છે
હા એકદમ ક્લિયર આવી રહ્યા છે.
હમણાં જોઓ ને તમે આધુનિક યુગમાં હમણાં જે નાણું અમણા ચાલી રહ્યું છે તેની એટલી બધી હમણાં કિંમત વધી ગઈ છે પણ પહેલાના જમાના અમે એવું ન હતું. પેલાના જમાના માં આપણે જે અનાજ છે તેને આપણે અનાજોમાં આપણે કન્વર્ટ કરીને આપણે તેનું શરૂિયાત પ્રમાણે યુઝ કરી શકતા હતા. જો આપણને ત્યારે સમયમાં આપણને ઘી જોઈતું હતું તો આપને જે આપણા પર વધારે પૂરતું જે અનાજ હતું ઘઉં ચોખા વધારે પૂરતા હતા તે આપણે આપીને ચંપલો પછી આપણે શિ ક્ષણ પણ મેળવી શકતા હતા પરંતુ હમણાં આધુનિક યુગ ચાલી રહ્યો છે જેથી કરીને હમણાં પૈસા વગર હમણાં કઈ પણ આપતા નથી. આપણને દસ રૂપિયાની વસ્તુ પણ આપણે પૈસાથી જ લેવી પડે છે પરંતુ આપણે જે આગળ આપણા પર વધારે પૂરતું જે અનાજો હતું તેનાથી આપણે શિક્ષણ મેળવતા હતા ચંપલો મેળવતા હતા અને જે લોકો પર વધુ પડતી ચંપલો બનાવીને જે લોકો વે ચતા હતા તેવું અનાજ મેળવતા હતા પરંતુ હમણાં એવું નથી. હમણાં પૈસા વગર કઈ પણ ચાલતું નથી. હમણાં ફક્ત પૈસાનો બોલ બાલી રહ્યો છે જેથી કરીને આપણે દુકાને જઈએ અને ગમે ત્યાં જઈએ તો આપણા પર પૈસા ન હોય તો આપણને કશું પણ મળતું નથી જેથી કરીને હમણાં પૈસાનો જે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે જેથી કરીને હમણાં હાલમાં જે પૈસાને કારણે બધા લોકોને જે પરેશાની આવી રહી છે પરંતુ પહેલાના જમાનામાં એવું ન પેલાના જમાનામાં જે લોકો પોતે જે ઉત્પાદન કરતા તેનાથી બીજું ઉત્પાદન કરે છે વસ્તુઓ જેનો એનો લોકો રોજગાર પૂરો પાડે પરંતુ હમણાં હાલમાં પૈસા વગરે એવું કઈ પણ ચાલતું નથી. પરંતુ જે વસ્તુ આપણને જોઈએ છે હમણાં હાલમાં આપણને અનાજ પણ જોઈએ છે. તેના કારણે પણ આપણને પૈસાઓ આપવા પડે છે પણ પરંતુ આગળ એવું ન હતું આપણે અનાજ ને બદલે જે ગમે તે આપણા પર વધુ પડતી વસ્તુઓ હોય તે આપણે આપીને તેનો ઉપયોગ કરી રહેતા હતા આગળ તો અનાજ નાણું ખુબ જ પ્રચલિત હતું. જે આપણે અનાજ આપણા પર વધુ હોય તો તે તેને આપીને આપણે ઘી લઈ શકતા હતા જે લોકો પાસે ઘી હતું તે ને જે આપ ડેમની જરૂરત હોય તે પ્રમાણે વસ્તુ ઉમેરતા હતા તમે શું કેવો છો
તમારી વાત સાચી છે તમે જો તો એમ જોવા જઈ તો બધું જ પૈસા પર જ ડિપેન્ડ છે હમણાં એના આધુનિક યુગમાં જે પહેલાના યુગમાં હતો તે પહેલા કેવું અનાજને બદલે જે જરૂરિયાતમંદળની જે જરૂર હોય તેનું દૂધ હોય તો તે માણ જેન પર દૂધ હોય એ માણસ દૂધ આપીને તેને કપ કપડાની જરૂરત છે જેમ કે ચમપલ હોય કે. જેમ કે વધુ પતું જે આપણને જરૂરિયાતમંદ વસ્તુ હોય એ આપણને. તો જ મન વસ્તુ આપણે લઈ શકીએ છીએ. તમે જાણો છે કે આપણા યુગમાં કેવું છે કે પૈસા વગર કશું નથી ચાલતું જેમ કે તમે જાણો છ.
એમાં કું.
પ
તો ગુડ્ડો બનાવાનો ન થોડા તોમહેનત બનાવ.
હ
હ નેટવર્ક કટ થાય ત.
સર પ્રસ્તવ મતો નથી નથી. આપણા પૈસા ની વધારે પડતું જરૂર છે જેમ કે આપણે. પૈસાને આપણે કમાવાનું જરૂરી છે જેમ કે આ યુગમાં. આપણે પૈસા ના કમાવશો તો આપણી જિંદગી. નહી દિવાસે જેમ કે તમે જાણો છો વસ્તુઓ. ને આપણેે ખરીદવા પૈસાની જરૂર પડે છે જેમ. દવાખાનામા જવા માટે પણ પૈસાની વધારે પડત જરૂર છે. અનેંદ નારે.
વા. એ નહ આવવાનો હવે ચા એવું.
હ.
કોઈ દેખાય. થોડા આવે એટલે ગાડી પર ગાના માર્યા કરા તમે કીધું એ પ્રમાણે હમણાં ઘણી બધી એવી બધી. તારું નેટવર્ક નહી પકડે તથીનેટવર્કમાં રહે જેથી કરી ને. જેથી કરીને હમણાં ઘણી બધી એવી બધી જરૂરિયાતો છે જે આપણે ફક્ત પૈસાઓ દ્વારા પૂરી કરી શકીએ છીએ. અને હમણાં પૈસા વગર હમણા કંઈ પણ ચાલતું નથી તમે કીધું તે પ્રમાણે આપણને જો સારી સારવારની જરૂરત હોય તો. પણ આપણને એટલો પૈસો હોવો જોઈએ જેથી કરીને આપણે એકદમ સારી સારવાર લઇ શકીએ છીએ. પરંતુ જો આપણા પાસે પૈસા ન હોય. તો હમણાંના જમાનામાં આપણને એટલી સારી સારવાર મળી શકતી. પરંતુ પહેલાના જમાનામાં જે વેદો હતા. તે ફ્રી માં આવીને આપણે ત્યાં જે આપણને બીમારી હોય. તેને લાર આપણે કરતા અને ઘણી બધી. જગ્યા એ ભદો છે તે આપણા માટે એકદમ મુફ્તમાં અને જે એ લોકો. ઔષધિઓ લાવતા હતા તેના પણ આપણા પાસે પૈસા ના લેતા હતા પરંતુ આપણે હમણાં જોયું તો. આસીયુમાં જો આપણે એડમિટ થયએ તો આપણા પાસે. બે લાખ રૂપિયા હું એકદમ કમ્પલસરી થઈ ગયા છે કારણ કે તેમાં એટલું બધું બિલ આવી જાય છે જેથી કરીને આપણે જો સારું. ઉપચાર જોય તો હોય.
તો આપણને એટલું સારા જો પૈસા ન હોય. આપણે એટલો સારો ઉપચાર મેળવી શકતા નથી જેથી કરીને હમણાં જે ગરીબો છે તે લોકોને. પૈસાની એટલી અછત હોય તે કોઈ એટલું સારું ઉપચાર મેળવી શકતા નથી જેથી કરીને તે લોકોને. ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. જેથી કરીને આપણે જેટલા પૈસા વધુ કમાયએ એટલું આપણા માટે સારું કે. જેથી કરીે ને આપણે પૈસાઓ ઓુ કમાવા જોઈએ જેથી કરી અમારા યુઝમાં આપણને પૈસા જ બધ કરતા કરતાં વધારે કામો આવી રહી છે પરંતુ પ્રાચીન કાળમાં તમે જો તો પૈસાઓ એવું હતું ને ધાતુ મુદ્રાઓ અને પથ્થરો અને જેમ કે ધાતુઓ હતી પછી ગાયોને એકબીજાને સોંપી તેમાંથી આપણને વધુ પડતી માહિતી આપવામાં આવતી હતી પરંતુ તે પછી પાછળ તા કષ્ટદાયક બનવા લાગે તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ રીતે તેમને આગળ પ્રચલિત કરવા તે અંગે તેમાં ઘણી બધી એવી પ્રોબ્લેમ આવી ર હતી એથી કરીને તે સમયે એવી બધી ધાતુઓને બંધ કરી દેવામાં આવે કારણ કે તેમાં ઘણી બધી એવી તકલીફો સાચવવાની મુશ્કેલી અને ઘણી બધી એવી મુશ્કેલી હતી શું ગાયોને આપણે તેના બદલે આપીએ તો ગાયોને કઈ રીતે આપણે સા અને જે તે મરી જાય તો આપણને કઈ રીતે તેમનો ઉપયોગ કરવો અને કઈ રીતે ધાતુઓ નો મેળ બેસાડવો જેથી કરીને તે પ્રોબ્લેમ ત્યાં સમાપ્ત થાય અને પછી ધાતુ નાણુ નો ઉપયોગ વધુ કરવામાં આવે પરંતુ તેમાં તેનો સાચવવાનું મુશ્કેલી અને તેને ગમે ત્યાં લઈ જવાની મુશ્કેલી ઘણી બધી આવતી હતી જેથી કરીને લોકોએ પછી ધાતુ નાણુ પર થી સિધા નાણું તરફ પ્રસ્થાન કર્યું તેને સાચવવાના અને જે રાજબોટયાર ના સિક્કાઓ હતા તેમાં ઘણી બધી એવી પ્રાચીન કૃતિઓ દોરવામાં આવતી હતી જેથી કરીને તેમને સાચવવાનું ઘણી એટલી મુશ્કેલીઓ પડતી ન હતી તમે શું કેવો છો
તમારી વાત સાચી છે જેમ કે તમે આધુનિક યુગ મા જે જીવતા માણસ હતા તેજ આપણે તો જેમ કે એક એક વસ્તુ આપીને આપણે બીજું વસ્તુ લઈ શકતા હતા અને હમણાં જમાનામાં કેવું છે કે આપડ પૈસા વગર કશું મેળ બેસતો નથી તો તો આપણે આ વાત આપણે આપણેે પણ શીખવી જોઈએ કે જે પેલાના યુગ હતો એજ સારું હત જેમ કે હમણાં યુગમાં કેવું છે પૈસા વગર આપણે ઘરથી નીકળવાનું પણ મુશ્કેલ કામ છે જે મ કે તમે કેય તેમ નાના નાના ગરીબ માણસ માટે બહુ એવું પૂરતું નથી જેમ પર પૈસા ના હોય આસીમાં એ પડે પેલા વિચાર કરવા પડે તેને પણ પૈસા જ ના હોય એ એડમિટ થયો હોય તેથી માણસ શું કરી શકે એટલે આ યુગમાં એ જીવનું એટલે બહુ અઘરુ કામ છે જે તમે જાણો આ યુગમાં જીવા માટે પૈસાની ખુબ જરૂર પડી જેથી કરીને આ યુગમાં જીવા માટે પૈસા કમાવ કમાવાની જરૂર પડે છે અને આપણે પૈસા કમાવવા જ પડે છે જેથી કરીને આપણે કામ કરીશું તો આપણને પૈસા મળે છે પેલાના યુગમાં એવું ના હતું અને આપણે હમ પહેલાના યુગમાં જેમ કે પૈસા હતા જેમ કે પથ્થર હતા તેમાંથી કામ કરીને ધીરે ધીરે તેમાંથી નાણું મેળવીને આપણે હવે ધીરે ધી એક રૂપિયા પર આવ્યા છે હવે આપણે લખોમાં હમ ચાલી રહ્યું છું બધું પૈસા વાળું આ બાબતે આપડે પણ થોડું આ સમજવું જોઈએ અને પહેલાના યુગમાં જે જીવતા હતા એજ સારું હતું તેથી કરીને આ બાબતે આપણેે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે પૈસા કમાવો જોઈએ અને પૈસા બાબત એવી છે કે જે આપણને મૃત્યુ મૃત્યુના અંત સુધી પણ આપણે આવી શકીયે જેએ જેથી કરીને આપણે દેવું જે આપણે લોન લીધી હોયને દેવું કરેલું હોય તેમાં આપણે નાણાં ચુકવવાના હોય છે જેથી કરીને આપણે નાણાં ના ચુકાવએ આપણે મૃત્યુ મૃત્યુ પણ મૃત્યુ ણુ કારણ પણ તે ટેન્શન અને ડિપ્રેશનમાં આવીને પણ કંઈ એવી કૃતિ કરી લે કે જે મૃત્યુનું કારણ બની શકે જેથી કરીને આપણે આ બાબત પૈસાની બાબતમાં તો ઘણું ચેતવણી અને સતર્ક રહે તેટલું સારું તેથી કરીને આ બાબતે આપણે તે બાબતમાં પહોંચી ન શકે અને પૈસા આપણે કમાવાની જરૂર છે આ જો આધુનિક કેમ કે ડેવલપમેન્ટ હોય વધારે જેમ જેમ ડેવલોપમેન્ટ વધશે તેમ તેમ પૈસાનું ક્રેજ વધશે જેથી કરીને આપણે પૈસાનું મોંઘવારી પણ વધશે અને આ બધું બાબતે આપણે પણ ધ્યાન રાખવી જોઈએ. તમારે શું કેવુ બાબત મા?
હા તમારી વાત એકદમ બરાબર છે કે જો આપણને ગમે તે સારી જીવન જીવું હોય આ આધુનિક યુગમાં તો આપણા માટે પૈસા એ ખુબ જ ઉપયોગી છે કારણ કે હમણાં આપણે એટલું બધું હમણાં ડેવલોપમેન્ટ થઈ ગયું છે જેથી કરીને મોંઘવારી પણ એટલી બધી વધી ગઈ છે જો આપણે એકદમ સારી ઇન્કમ ન મેળવી શકીએ તો આપણે સારું જીવન ધોરણ વિતાવી ન શકીએ. જેથી કરીને આપણે પૈસા કમાવ એ ખુબ જ જરૂરી છે. તો તો આપણે પાછળ જતા મને આપણે સારું જીવન જીવી શકશો જેથી કરીને આપણે પૈસા કમાવ ખુબ જ જરૂરી છે અને એના માટે જો આપણને સારી જગ્યા એ એડમિશન પણ જોઈતું હોય તો આપણા માટે પૈસા ખુબ જ કેજું સ્તુ છે તો આપણને ગમે ત્યાં સારી જગ્યાએ એડમિશન મળતું નથી તેથી કરીને આપણી પાસે પૈસા ન હોય પૈસા ન હોય તો આપણા માટે ખુબ જ ઉપયોગી ન બની શકે. જેથી કરીને આપણે વધુ પડતી સારી નોકરીઓ મેળવવી જોઈએ જેથી કરીને આપણને સારી આવી કો પ્રોબ્લેમ ન હો પછી પાછા જાતા આપણને આપણા પાસે એટલી સારી ઈન્કમ ન હોય કે આપણને પાછળ જતા આપણને મુશ્કેલીઓ આવી શકે છે જેથી કરીને આપણા પરિવાર છે પછી આપણા સગા સંબંધી ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમોનો સામનો આપને કરવો પડે છે જેથી કરીને આપણે જેટલી સારી ઇન્કમ મેળવી શકીએ છીએ. એટલે આપણા પરિવાર આપણા સેહત કે આપણા ભવિષ્ય માટે ઘણી બધી સારી રહેશે જો આપને તબિયત અચાનક જો બગડી છે કે તો તેથી કરીને આપડે હોસ્પિટલ જવું પડે છે પરંતુ આપણા પાસે એટલી સારી ઈન્કમ ન હોય તો આપણે એકદમ મોટા હોસ્પિટલમાં જઈ શકતા નથી કારણ કે ત્યાંનું બિલ જ એટલું બધું હોય છે કે જે મિડલ ક્લાસ ફેમિલી ના જે માણસો છે તે એફોર્ડ કરી શકતા નથી જેથી કરીને આપણને વધુ પૈસા મેળવવા માટે વધુ સારું નોકરીઓ કરવી પડે છે ને તેના માટે વધુ સારું ભણવું પડે છે. આપણે એટલું સારું ભણીએ કે આપણને સારી નોકરીઓ મળી શકે જેથી કરીને આપણને અને તેમના લોકોને સારી આપણને એડમિશન મળી શકે અને સારી નોકરી જો આપણને મળી શકે તો આપણી ઈન્કમ સારી સુધરી શકે. તેથી કરીને આપણને સારી નોકરીઓ મળી શકે તો આપણને સારી ઈન્કમ એવી મળે તો આપણને રોજગારી મળી શકે અને આપણને પાછળ જતો પણ જાતને આપણા પરિવાર કે પછી સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ હોય તો આપણે આપણે એકદમ સારા હોસ્પિટલમાં તેમનો ઉપયોગ અને વિચાર કરી શકીએ તો જેથી કરીને આપણને કોઈ પણ જગ્યાએ બાટલો લીજાય જેથી કરીને આપણને એવી કોઈ પણ સમસ્યા વિશે સમસ્યા ન રહે છે પરંતુ લોકો હમણાં એવું ફરતા નથી અને ઘરે જ બેસી રહે છે પરંતુ જયારે તેમને પૈસાની જરૂરત પડે છે ત્યારે આમ થી તેમ ફરે છે તેથી કરીને આપણને પૈસા વધુ કમાવવા જોયએ અને આપણા પરિવાર માટે એટલા પૈસા કમાવવા જોયએ જેથી કરીને તેમને કોઈ તકલીફ ના પડી શકે પરંતુ હમણાં હાલના લોકો એટલી બધી મહેનત પણ કરી રહ્યા છે સારા પૈસાઓ કમાઈ રહ્યા છે જેથી કરીને તેઓ પરિવાર નું ભરણ પોષણ સારી રીતે કરી શકે છે. અને સારી જીવન જીવી શકે છે અને જો સ્વાસ્થ્યમાં તે લોકો સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો તેમના માટે ઘણું સારું છે તમે શું કરો છો
તમારી વાત સાચી છે હમણાં પૈસા ન એટલું બધું ક્રેજ છે કે જે લોકો હમણા મૃત્યુ કરવા કે એક પણ એક કરી રાખતા છે જેમ કે તમે જાણો છો કે આપણા એવા માસ છે કે અમરોૈ પૈસા ના ગમે તે આડેધર કામ કરી નાખવામાં આવે છે અને તમે જાણો છો કે પૈસાના પ્રઝ માટે ઘણી બધી ગેમો પણ ફેલ થાય છે એ ગેમો માં પણ વધારે પડતા લોકો જોડાય છે કે માર તો પૈસા આવશે તો મે આ કરશું તે કરશું એમ કરીને વિચાર લોકો એ બી વિચારે છે કે પૈસાને કે રીતના આપણે ગમે ત્યાં ખોટી ખોટી જગ્યા એ ન ફસાવો જોઈએ જેથી કરીને આપણે પણ સારા અને અને જે વ્યાસ અ જે આ બાબતમાં પડવું ના જોઈએ તે બાબતમાં આપને પડી ન શકે જેમ કે તમે જાણો છો કે આપણે આ બાબતમાં પડવા કરતા પૈસાની બાબત તો હમણા ઘણી જરૂર છે પણ ખોટા રસ્તે ના પડવા તેથી